મટમાં મજામાં.
હા કેવી બસ ફ પાન પા તમારે કેવી સીઝન છે તો તો અમારા અથાણા મસાલા થઇ ગયા કે બાકી છે.
હા થોડી તૈયારી થઈ ગઈ છે. થોડીક બાકી છે હા મસાલા. તો લગભગ તૈયારી બધી થઈ ગઈ છે.
અચ્છા અચ્છા અચ્છા મારે તો હજ હમણાં જ વેકેશન પડ્યું એટલે કેરી લઈ આવી, તાજું અથાણું થોડુંક કર્યું. પણ હવે અ પેલા મેથીયું અથાણું, ને ગુંદા અને બધું હવે ધીરે ધીરે ચાલુ કરીશ. ગઈકાલે થોડોક સામાન લઈ આવી. તેલ ને બધું હવે હજુ તો અહિયાં અમારે શું છે કે કેરીની સિઝન મોડી આવે, એટલે હજુ હવે રાજાપુરી કેરી ને બધા અથાણા ની મળવા માંડી છે. તમે ક્યાંથી અથાણા કરો છો?
હા, એક તો અ ગુંદા કેરીનું ખાસ. બીજું તડકા નો છુંંદો અને ગોળ સંંભારી.
અચ્છા, અચ્છા, અચ્છા. આ ગોળ ગોળસંભારી ની તમે મને જરાક રેસીપી કેશો, મારા થી એટલું બધું સારું થતું નથી.
હા, એક તો કેરીની પસંદગીમાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે બે- ત્રણ જાતની કેરી આવે છે. ઘણા લાડવા કેરીના લાડવા કેરી યુઝ કરે છે, ઘણા આ રાજાપુરી વાપરે ઘણા દેશી વાપરે. પણ બને ત્યાં સુધી લાડવા કેરી જે બહુ ખાટી પણ ન હોય અને અ કડક પણ હોય, એટલે એને બરોબર હળદર- મીઠાવાળી કરવાની પેલા બે દિવસ પછી સે જ ખુલ્લી કપડા પર પાથરી દેવાની, એકદમ કોરી થઈ જાય પછી, એના માટે એક તો રેડી સંભાર પણ આવે છે. ગોળકેરી નો ખાસ, પણ આપણે જો ઘરે કરતા હોઈએ તો ખાસ તો એમાં રાયના કુરિયા ધાણાના કુરિયા અને ગોળ સારી સારી જાતનો ગોળ લેવો પડે. હા, એ બરોબર કાતરી અને એમાં અને સંભાર પહેલા વઘારી રાખવો પડે. પછી જયારે કેરી ના ટુકડા એકદમ સુકાઈ જાય, પછી એને સંભારમાં રગ ોડી અને ગોળ મિક્સ કરી અને ત્રણ- ચાર દિવસ તપેલી માં રાખવાનું રોજ રોજ હલાવાનું એટલે એકદમ સરસ ગોળ ઓગળી જાય અને સ્વાદ પણ ચાખી લેવાનો. એક વાત ચાખી લઈએ, પછી કંઈ જો ઉમેરવાનું ની જરૂર પડે તો ઠીક છે. તમારું અ અથાણું લગભગ પાંચ દિવસમાં પાંચ થી છ દિવસમાં રેડી થઈ જાય.
અચ્છા, અચ્છા. હું છે ને એક વખત બે- ત્રણ વર્ષ પહેલા છે ને, તૈયાર ગોળ સંભળીને અમારે નીચે એક ભાઈ છે ને. એ મસાલાનું બધું કરતા હતા. તો હું એની પાસેથી એક વખત તૈયાર મસાલો મેં લીધો હતો. પણ એ તૈયારમાં ચાલું એટલું બધું તીખું હતું કે ગોળ નો સ્વાદ આવે, પણ તીખા તીખા જ પણ એટલી જ હતી. એટલે મને નહોતુ ભાઈવુ, એટલે મારે માંડ-માંડ લોકોને આપી- આપીને પછી બધું પૂરું કરવું પડ્યું હતું. તડકા ચાયા નો છુંદો તો શું છે કે અમારી નજીક મારી ફ્રેન્ડ નું ઘર છે. તો એના સાસુ બિચારા, હું તપેલી મૂક્યા હો. તેઈ અંદર, બહાર, અંદર. દરબાર કર્યા રાખને ધ્યાન રાખે છે એટલે વાંધો નહીં. એટલે ફરી પાછી આ વખતે કાલે કે પરમ દિવસે એને એની સાસુને કામ સોંપી આવીશ, બધું. મિક્સ કરીને પણ અવે શું થાય ને કે અમે બિલ્ડિંગમાં રહીએ છીએ, તો અમારે તડકો માંડ ઉનાળમાં બહુ તડકો નથી આવતો, જયારે શિયાળામાં આવે છે, તો શિયાળામાં કેરી ના હોય, એટલે આવી રીતના કંઈક જુગાડ કરવા પડે. પણ આ. ગુંદામાં, છે ને અ મને યાદ છે ત્યાં સુધી મારા સાસુ ને મારા દાદી ને એ લોકો છે ને ભરેલા ગુંદા કરતા. તો એ ભરેલા ગુંદામાં તો આપડણે થોડાક પાકા ગુંદા લેવા પડે ને, કાચા ગુંદામાં નહી થાય ને એ શાક.
શાક માટે જોઈએ તો શાક બંને ગુંદાનું થાય પાકાનું પણ થાય અને કાચાનું પણ થાય, એ જેને જેવું ભાવે ઈ પ્રમાણે છે. પણ બાકી જે અથાણા માટે ગુંદા કરવા ભરવા હોય ને તો. તો સારી, એકદમ મીડિયમ સાઈઝ ના અને કડક ગુંદા જ જોઈએ, એકદમ લીલા ડીટીયા ના. મારા સાસુ ખાસ કહેતા કે લીલા ડીટીયા વાળા હોય ને ઈ તાજા ગુંદા જ લેવાના, તો જ અથાણું બહુ સરસ થાય.
હા, એ તો છે. મારા દાદી પણ અહિયાં આવતા ને. યાર એ. એટલું ગોળ- કેર અરે આ ગોળ-ગુંદા ને કરમર તો એટલી બધી એમને ભાવતી ને. એ જેવી બજારમાં દે. દેખાય ને લગભગ રોજ સવારે જઈને બજારમાં જતા ભાઈ આજે મારે ગુંદા લેવું જવું છે આજે મારે ઘરમાંર લેવા જવું છે તો એ ગયા ને પછી છે એ બાધું મસ ગયા ગયા વર્ષે મેં ગુંદા મૂક્યા હતા પણ ગરમર નહોતી હું કારણકે અમારે ત્યાં છે ને કોઈ ઘરમાં નથી ખાતું હું ઘરમાં સ્પેશિયલી હું એમના માટે જ બનાવતી કે જયારે આવે ત્યારે એ ખાતા તો પણ ઘરમ છે ને આખું વરસ કડક રે છે તો એ અમને ઓછી ભાવે છે એટલે અમે લોકો નથી ખાતા હા પણ ગુંદા હજુ મને ભાવે છે એવી જ રીતના છે ને અહિયાં જે લોકોની વાડી ને બધું હોય ને એ લોકો નાની નાની જે પડી જાય ને એને કઈક એને કેવી કેહેવાય મોરિયા મોરિયા કેવું કઈક કે છે તો એ લોકો શું કરે એને દિવેલમાં એની ઉપરની ચાલુ હોય ને એના ઉપર મૂકે ને પછી એ દિવેલ ને બરણીમાં નાખે ને એના પર આખું મીઠું નાખે આખું મી ને હળદર એ લગભગ મહિના સુધી એ લોકો રોજે રોજ હલાવે પણ એ કેરીની તમે એ ક્યારેય લોકો સ્પેશિયલ ખાય જય્યારે તાવ આવ્યો હોય કે ચોમાસામાં કોઈ શાક ના મળતું હોય ત્યારે એ લોકો ખાય કે એનાથી છે ને મોઢાનો સ્વાદ બદલાઈ જાય એમ કે પણ એ એટલી એના માટે સ્પેશિ્યલ કેરીજ આવે અમુક માપની પડે ને એ ત્યારે જ એ લોકો બનાવે એટલે આ વખતે મે પણ મારા ઓળખીતાને કીધું છે કે ભાઈ તમે બનાવો તો મને થોડીક ચખાડજો
હમ
એટલે એ કેરી પણ ખાવાની મજા આવે છે પછી તો અત્યારે તો અહીં એક એક્ઝિબિશન આવ્યું હતું તો બાપરે હું તો જોઈને આમ અમંત અચંબા જે એવું લાગી ગયું કે ન પચીસ જાતના અથાણા કઈ વસ્તુ ના અથાણા નહોતા બનાવ્યા હા એક વસ્તુ છે કે હ પઈમાં અમે લોકો હતા ને તો ત્યાં કેડા બહુ મળતા હતા. અહીં અમે બહુ તપાસ કરી પણ અમને કેડા મળતા નથી.
કેડા કેડા અ આ સાઈડ તો નથી મળતા મહારાષ્ટ્રમાં નહીં પણ ગુજરાત બાજુ મળે ખરા ગુજરાતમાં એ કેરડાનું બહુ ચલણ છે.
અહિયાયા તો બિલકુલ જોવ નથ થી મળતા હું મુંબઈ હતી ત્યારે મળતા હતા અહીંયા અમે ગામડામાં પણ પૂછાયું પણ એ લોકો પણ નથી રાખ તા. એક કે બે નહી એ તો કોઈ નથી ખાતું તમારે કેળા ને બધું તો તમે અ સૌરાષ્ટ્રને કાઠિયાવાળ જાવ તો ત્યાં તમને ખાવા મળે.
હા બાર બાજુ ગુજરાત સાઈડ પણ મળે અમદાવાદ બાજુ જઈએ ને તો ત્યાં એ બાજુ પણ કેડા બહુ મળે છે કેડાના થાણા ત્યાં આગળ પ્રચલિત છે.
હા હા હા એ એ એજ ને મને હવે અહિયા મળતા નથી. મને બહુ જ ભાવે છે. પણ તો શું કરું છું પછી. આવું એક્ઝિબિશન ને બધું લાગેલું હોય ને ત્યાં એ લોકો લોકો કેડા ના રાય વાળા કેડા કરીને લઈ આવે છે. પણ બખા એટલે હા છસો રૂપિ કિલો એટલો બધો મોંઘો ભાવ હોય છે પણ છતાંય આપણને ભાવે ને ખાવા મળે. એટલે કોઈ વાત ખાઈ લઉ છો. એવીતે મળ અહિયાં મળ્યું છે હ પેલા રાયતા મજ્જા પણ કેળ તો ભાગે આ બધા સ્ટોલ લાગેલા હોય કે એક્ઝિબિશન હોય ને એવામાં જ અથાણાના સ્ટોલમાં જોવા મળે છે.
કેડા છે ને એની સિઝન બહ ટૂંકી છે આમ જોવા જઈએ તો. કારણ કે થોડો વખત જ મળે એવી એવી જ રીતે લીલામરીનું અથાણું તને યાદ હોય તમને યાદ હોય તો લીલામરીનું અથાણું પણ શિયાળામાં જ પણ બહ થોડા સમય માટે જ બજારમાં જોવા મળે ઈ પણ બધે ના મળે. મુંબઈમાં અમુક ઠેકાણે કે આ બાજુ અ ગુજરાત સૌરાષ્ટ્ર સાઈડ જ્યાં એ પ્રચલિત છે બાકી કોઈ તમને બીજે કોઈ ઠેકાણે ઈ વિશે જાણવા પણ ના મળે જોવા પણ ના મળે.
હા લીલા મરીનું મને યાદ આવ્યું અમારા અમારા એક પડોશી હતા ને તો મારા એ સાઉથ ઇન્ડિયન હતા. તો એ ત્યાં જતો છે ને. શિયાળામાં તો મારા સાસુ એ સ્પેશિયલ એમની પાસે લીલા મરી મંગાવયા હતા. તો લીલા કર્યા પછી એમને ને પછી એમ ખાધા એટલે મારી યાદ છે એકદમ એમિ ઝાડ પરથી એ લોકો એ કે ત્યાં સાઉથમાં જ મળે અહીં ક્યાં મળતા નથી લીલા મારી એટલે એ પણ પણ આ સીઝનમાં પણ હવે લોકો ઘરે બનાવ તો ઓછું થઈ ગયા છે અને બહાર ન પેલું બધું વિનેગર વાળું અથાણું ખાય છે. તો એને કારણે હા હમણાં જ મેં એક શો જોતી હતી ને એમાં એમ કહ્યું હતું કે અથાણાનું મહત્વ આપડી અ એક ડોક્ટર હતા, એમનો જ શું હતો તો કે અથાણા મસાલા તમે ખાવાનું બંધ કેમ કરો છો અથાણા માંથી તમને બી ટ્વેલ મળે છે.
હમ.
એટલે જે ખટોશ વાળી અમુક વસ્તુઓ હોય એવું એમાં કે છે કે બી ટ્વેલ મળે છે ને. આપડણે બી ટ્વેલ્વ ખાવા માટે ઇન્જેક્શનો લઈએ છીએ. કેટલી દવાઓ લઈએ છે.
હા મે પણ હવે મેં પણ આવું ક્યાંક વાંચેલું છે એ મને પણ એવું યાદ આવે છે કે અથાણા ન ખાવા જોઈએ એવું પેલા ઘણા ડોક્ટરો પણ કેતા બી પી પેશન્ટને ને ને એવી રીતે પણ અ એક બીજું મંતવ્ય આ પણ છે કે ભલે થોડા પ્રમાણમાં પણ ખાવા જોઈએ. કારણ કે એમાંથી આજ કુરિયાને બધું છે ડાયજેશન માટે પણ સારું છે. સ્વાદ માટે તો છે જ અને તમારી એમાંથી તમને સ્વાદ માટે પણ સારું અને શા શારીરિક માટે પણ સારું. ઇવન મરચા આપણે કહીએ કે તીખા છે, પણ જે શ્રમિક હોય એ લોકો માટે મરચાં બહુ જ સારા.
હા હા.
કારણ કે એ લોકોને શારીરિક શ્રમ વધારે કરવાનો હોય. તમે અગર જો અ ઓબ્ઝર્વ કર્યું હોય તો જે શ્રમિક વર્ગ છે એ લોકો કા ખેડૂતો છે ઈ લોકોનું જમવાનું શું હોય? તો રોટલો મરચાં કારણ શું કે મરચાંની જે તીખાશ હોય ને ઈ ખાધા પછી એ લોકોને પરસેવો પણ થાય અને એ લોકોને એમાંથી ઊર્જા પણ મળે કે એ લોકો શારીરિક શ્રમ વધારે કરી શકે.
બરાબર સાચી વાત છે. તો કદાચ બી ટ્વેલ્વ નું આજે મેં વાંચ્યું એ કદાચ સાચું પણ હોય શક કે કારણ કે હું એવું માનું છું કે બી ટ્વેલ્ જો તમારા શરીરમાં હોય ને તો તમે ભૂલી ભૂલી જવાની ટેવ પડે, તમે થાકી જઓ એ બધું થવા માંડે છે તો કદાચ આ શ્રમિક લોકો જે મરચું ને અથાણા ને બધું ખાતા હશે કાંદો
હમ્મ.
તો એમાંથી એ લોકોને પૂરતા પ્રમાણમાં બી ટ્વેલ્વ મળી જતું હશે અને કદાચ એમને એટલી અ મીન્સ રોટલોને બધું ખાતા હોય એટલે પ્રોટીનને બધા વિટામિન્સ ને બધું મળી જતું હોય એટલે જ કદાચ એ લોકો એટલા અ સશક્ત રહીને કામ કરી શકતા હશે. તો આજે તમારી સાથ આ ટોપિક પર વાત કરીને ખાસું એવું જાણવા મળ્યું ફરી હ આપણા આવાજ કોઈ ટોપિક સાથે વાત કરશું.
ચોક્કસ.
થેન્ક યુ.